હલો. !
હા મિત્ર તમારી પાસે મારો અવાજ આવી રહ્યો છે.?
હા, મિત્ર આવી રહ્યો છે.
હા કેવી ચાલુ રહ્યું છે જિંદગી.?
બસ મજામાં છે. કોલેજ લાઈફ તે મારી કે ક?
અમારી પણ સારી જ ચાલી રહી છે. જમાનું બધાએ જમી લીધું.
હા મિત્ર જમી લીધું, તમે જમી લીધું.?
હા અમે પણ આ બધા જમ દીધું. શું હવે તમે ફ્રી છો.?
હા મિત્ર હવે હું ફ્રિ છે.
હા તો આપણે, ચલો ચાલોની આરોગ્ય ની સ્વચ્છતા. ચર્ચા વિચારણા કરીએ થોડી વાર.
હા મિત્રો ચોક્કસ.
હમ તો હું આમ. ગામડે જોતો હતો કે. આજકાલમાં ગંદકી અને. સ સ્વચ્છતા અંગે ખુબ જ પરેશાની. છે જે મા આપણને. જેમાં મને એવું લાગે છે કે.? સ્વચ્છતા જાળવી એક ખૂબ જ મહત્વની બાબત છે. આરોગ્ય અને સ્વચ્છતા એ આપણે. જીવનના બે એવા સ્તંભ છે. જે એકબીજા સાથે અતુટ રીતે જોડાયેલા છે. પેલું સુખ તે જાતે નર્યા અને. સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ કહેવાતો આપણને. નાનપણથી જ આ બંનેનું મહત્ત્વ સમજાવતું હોય. સમજાયેલુ હોય છે. જેમાં આપણે શારીરિક સ્વસ્થ્ય ખુબ જ જાળવી રાખી એ પોતાના ફાયદાકારક છે. જેમાં નિયમિત સ્નાન અને સફાઈ રાખી ખુબ જ મહત્વની છે. જે રોજ સ્નાન કરવું અને સ્વચ્છ કપડા પહેરવા એ જીવાણુથી બચાનો પ્રાથમિક રસ્તો ધરાવતો ધરાવે છે. હાથ ધોવાની આદત હાથ, ધોવાની આદત આપણે ખાસ કેળવવી જોઈએ. કેમ કે જમવા જમતા પહેલા શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અથવા બહારથી આવ્યા બાદ સાબુથી વીસ સેકન્ડ જેવા જેટલા ટાઈમ સુધી આપણે હાથ ધોવા પછી જ આપણે બીજા કાર્ય કરવા કારણ કે કે આપણે બહારથી આવ્યા કે શૌચાલય માંથી આવ્યા હોય ત્યારે એટલા જીવજંતુ ઓ ખાતે કે તે અસર કરે છે. જો આપણે અને નખની સંભાળ દિવસમાં બે વાર બ્રશ કરવો, અને નિયમિત તાપા જેથી નખમાં ભરાયેલો મેલ આપણે જમતી વખતે ખોરાક દ્વારા પેટમાં ન જાય તેની કાળજી રાખી શકાય છે. તેમજ જોઈએ તો આસપાસની સ્વચ્છતા આપણું ઘર અને આપણી સોસાયટી સ્વચ્છ હશે તો જ આપણે અહ રોગોથી મુક્ત રહેશું અને રોગ પ્રતિકારક રહીશું. તેથી આપણે સ્વચ્છતા જાળવવી એ ખૂબ જ હું જઉં કે થયેલો હોય છે. તેનો કચરાની યોગ્યા નિકલ કરવા માટે આપણે કેટલાક અમુક લોકો હોય જ્યાં ખાય અને ત્યાં જ ફેકે છે. પછી આ નિયમ નો યોગ્ય અમલ થતો નથી. અને ગંદકી થવાની શકયતા મળતી હોય છે. આપણે જોઈએ તો પાણી પાણીનો ભરાવો અટકાવો, ઘરની આસપાસ કે અ અગાસીમાં પાણી ભરાય ન રહેવા દેવું કારણ કે જે આપ તે પાણી ગંદ ગંદકી વાર થતા જ તેમાંથી મચ્છરોનું ઉત્પત્તિ સ્થાન બને છે. જેનાથી ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગો આપણને થાય છે, અને આપણને રોગ બને છે. તેથી આપણે સસ્તા ખુબ જ મહત્વની બાબત ટાળળવી ટાળવવી જોઈએ. તો મિત્રો તમાર કેવું કહેવું છે, સ્વચ્છતા અને આરોગ્ય વિશે?
હા મિત્ર, તમે કહી એ રીતે જ કે આરોગ્ય અને સ્વચ્છતા એકબીજા સાથે ગાઢ સમ જોડાયેલા છે. સારું આરોગ્ય માનવ જીવન સૌથી મોટી સંપત્તિ છે. જે વ્યક્તિ સ્વસ્થ હોય તે પોતાની જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે સે. અને દરેક કાર્ય સારી રીતે કરી શકે છે. સ્વચ્થતા એ સારા આરોગ્ય નો આધાર છે. જ સ્વસ્તા હોય છે, ત્યાં રોગો ઓછા થાય છે. અને લોકો તંદુરસ્ત રહે છે. સ્વચ્તા ન અર્થ માત્ર શરીરની સફાય જ નથી પરંતુ આસપાસનો પર્યાવરણ, ઘર, શાળા કાર્યસ્થળ અને જાહેર સ્થળો . પણ એટલે જ જરૂરી છે અને દરરોજ સ્નાન કરવું સ્વચ્છ કપડા પહેરવા હાથ ધોવા હાથ સાફ કરવા અને નખ કાપવા જેવી સારી તેવ વ્યક્તિને સ્વસ્થ રાખે છે. અને ભોજન પહેલા અને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી હાથ ધોવાથી ઘણા પણ બચી શકાય છે અને આરોગ્ય જાળવવા માટે સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો જરૂર છે. લીલા શાકભાજી, ફળ, દૂધ, દાળ અને અનાજ શરીર ને જરૂરી પષો પૂરા પાડે છે. અને વધુ પડતો જંક ફૂડ અને તેલવા ખોરાક સ્વસ્થ માટે હાનિકારક થાય પરતું પાણી પીવું અને નિયમિત કસરત કરવી પણ સારા આરોગ્ય માટે જરૂરી છે. આજના સમયમાં ઘણા રોગો સ્વચ્છતાના કારણે મચ્છરો દ્વારા ફેલાતા મલેરિયા ડેન્ગ્યુ અને ચિકન જેવા રોગોથી બચવા માટે કારણ કે ઘણી બધી જગ્યા જોઈએ તો નાખી છે ને ખાસ કરીને પ્રવાસ વાળા સ્થળો તો ગંદકી હોય છે. પરંતુ એનું નુકસાન આપણને જ મળવાનું છે કારણ કે જો આપણે જ આપણે સાને રાખીશું તો કોણ સાફ રાખસે. અને આપણે જયારે પણ પ્રવાસ જઈએ કે એ એવી સ્થળોએ જઈએ જ્યાં કચરા પેટી હોય તો કચરા પેટી નો ઉપયોગ કરવો. અને ગમે ત્યાં કચરો ના નાખવો. અને નિયમિત પણે આરોગ્ય આરોગ્યને ધ્યાન લઈને પણ સફળ રાખવી તો તમે શું કહેશો મિત્રો?
હા મિત્રો તમારી વાત પણ સાચી જ છે. આમ જોઈએ તો આપણે ખાસ કરીને માનસિક આરોગ્ય પણ જ આવું જોઈએ કે કારણ કે આરોગ્ય નો અર્થ માત્ર શારીરિક તંદુરસ્તી નથી પણ માનસિક શાંતિ પણ છે. તેથી માનસિક આરોગ્ય જાળવવું જોઈએ. માનસિક આરોગ્ય જાળવવા માટે આપણે ખાસ કરીને યોગ અને કસરત કરવી જોઈએ. જ્યાં આપણને રોજ ત્રીસ મિનિટ વ્યાયામ યોગ કે પ્રાણાયામ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને માનસિક તણાવ દૂર કરવામાં પણ મદદરૂપ બનતા હોય છે. અ પૂરતીઓ સકુતિ આપણે સ્વસ્થ મગજ માટે, આથી આથી નાવ કે ઓછામાં ઓછા સાત થી આઠ કલાકની ગાઢ ઊંઘ ખૂબ જ જરૂરી છે, જો વ્યક્તિ પુરતી ઊંધ ના એ હતો તેના માનસિક સંતુલન પર ખુબ જ આડઅસર કરે છે, અને તેમને ઘણી બધી ચિંતા થતી હોય છે, તેથી મા માનસિક રીતે ઊઘ પૂરતી લેવી જોઈએ. સ્વચ્છતા એ કોઈ એક દિવસ નું કામ નથી પરંતુ એક જીવનશૈલી છે, જો આપણે. આપણી આસપાસ સ્વચ્છતા રાખીશું તો. માંદગી પાછળ થતો ખર્ચ બચશે અને દેશનું ભવિષ્ય પણ ઉજ્વળ બનશે, સ્વચ્છ ભારત સ્વચ્છ સ્વસ્થ ભારત, નું સપનું ત્યારે જ સાકાર થઈ શકે. ત્યારે દરેક નાગરિક પોતાની જવાબદારી સમજી શકશે, અને દરેક જગ્યાને સ્વચ્છતા જાળવા માટે પોતાને નિર્ભર રાખશે. અને તેથી જ આરોગ્યમાં પણ ખૂબ જ ઘટાડોવામાં પણ મદદગાર રહેશે. મિત્રો મેં મારી જોડે આ ચર્ચા વિચારણા કરવા માટે તમારો ખુબ ખુબ આભાર.
તમારો પણ આભાર.